કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ જો આ તમે કઈ નવા જૂની હોય તો કેવું હવે આ તો આ તો સ્કૂલ થી આવી્યા ને હ બેઠા છે તમે કધું લાવ તમારી સાથે થોડી કઈ ચર્ચા કરું. શું ચાલે છે?
બસ, આ કંઈ છું, ને આ હમણાં જ આ સ્કૂલમાં બી બધાને છોકરાઓને, ને બધું, આ બધી નવી નવી ટેકનોલોજી આવે તો બધું છોકરાઓને શીખવા ક્યા કરે તો આ હમણાં જ એ લઈને બેઠેલી છે. આ આ આવું છે. તો એ આઈ વિશે જોયા કરતી હતી કે કઈ રીતે એનો યુઝ કરવાનો, અને આ બધા કઈ રીતે પ્રોગ્રામિંગ બનાવવાના. ને આ ટેકનોલોજીમાં આપણે નવી નવી ટેકનોલોજી જે આવી, જૂની ટેકનોલોજી. નવી ટેકનોલોજીમાં શું અલગ છે, બધું શોધ્યા કરતી હતી. હવે આ એ આઈ આવ્યું એટલે એટલું બધું કામ સર સરળ થઈ ગયું કે આપણે બધું જે આપડે પૂછીએ, એમને તો એ તરત જ આપણને આન્સર આપી દે છે. હમણાં જ. મેં જોયું હતું કે એક પ્રોગ્રામ બનાવવાનો હતો, તો મેં એઆઈને કીધું. ચેટ જી પી ટી ને કીધું, તો આખો પ્રોગ્રામ લખીને આપી લીધો, એટલે આ નવી ટેકનોલોજી આવી તો એમણે તો એટલું કામ ઓછું કરી દીધું છે. અને આપણો, મે એના લીધે આ બધા ન મેન પાવર પણ ઓછો થઈ જાયલો., એટલે ટેકનોલોજીને અંદર એટલા બધા ફાયદા તો છે જ, પણ એની અંદર ગેરફાયદા બી છે. તો મેં જોયા કે ગમે ત્યારે રીતે આ ટેકનોલોજી નો યુઝ કરવા પર, તો સારું છે, પણ ટેકનોલોજીને જો ગમે તે યુઝ કરીએ આપડે, તો એના ગેરફાયદા બી છે. કેમ કે હવે નાના-નાના છોકરાઓ ગમે તે રીતે આવી રીતના કઈ બી પૂછે, તો એ આન્સર આપી દેઈ છે. એટલે હમણાં જ મે કિસ્સો સાંભળ્યો કે ચેટ જીપીટી ને એને પૂછ્યું કે આ દવા આ મરવા માટે કઈ દવા લેવાની, તો તરત ચેટ જી પી ટી એ કહી દીધું. તો આ રીતે એનો મિસયુઝ પણ થાય છે. એટલે મેં એજ સર્ચ તેથી કે આ પ્રોગ્રામ આવું તો ખરી એ આઈ ચેટ જી પીટી આવ્યું પણ એનો યુઝ કઈ રીતે કરી શકાય? એમ શું કેવું તમારું?
સાચી વાત છે તમારી કે આજકાલ આ છોકરાઓ યંગ જે છોકરાઓ જે છે એ ટેકનોલોજી નો એટલો બધો યુઝ કરવા લાગ્યા છે. મોબાઈલ નો ને બધી જ રીતનો ને એ આઈ એ તો છે ને બધાની નોકરી પણ અડધી ખાઈ ગીયા લાગે છે. કારણ કે બધી મોટી મોટી કંપનીમાં હવે જે વર્કર લોકો જે કામ કરતા હતા, કે જે આ બધા સોફ્ટવેર એન્જિનિયરો છે. એ લોકોને જે અ જે કોડ કે એવું કઈ ક્રેક કરવાનું આવતું તેના પર એ લોકો કંઈ કામ કરતા કે ભાઈ, એ લોકો એ પ્રોજેક્ટ કરવાના આવતા. ને પ્રોજેક્ટ ના પર કોડ આવતા. પણ હવે તો એ એ કોડ ન હવે એ આઈ ને ધારો કે ચેટ જી પીટી ને કે એઆઈ એ એટલું સરળ બનાવી દીધું છે કે લેંગ્વેજને બેંગ બધું એના પર લખે એટલે તરત જ એ કોડ ક્રેક થઈ જાય ને માણસની જે જોબ છે જે કે જે દસ માણસની જરૂર હતી તે હવે એમાં બધાને છૂટા કરીને પાંચ જ માણસ રાખવાના આવ્યા છે. કે જેને એ આઈની વ આ બધું ટેકનોલોજી ટેકનોલોજી સારી રીતે ચલાવી શકે એ રીતનું એ લોકો એ કર્યું છે. એટલે હવે મોટી મોટી કંપની જે છે. ઇન્ફોસિસ ને બધી અમુક તેમાં તો બધાને ઘણાને છૂટા કરી નાખ્યા છે. ને ટેકનોલોજી એક રીતે જોવા જાય તો આપણાને અ ઉપયોગી તો ખરી જ એમ આરોગ્યની દ્રષ્ટિએ બી ઉપયોગી ને અમુક તમે કે તેમ હવે અત્યારે કંઈક રોગનું નિદાન કરવાનું હોય તો એની ટેકનોલોજી એક સારી કહેવાય. કે જે ધારો કે મેમોગ્રાફી આ જે કેન્સરનું છે જે બ્રેસ્ટ કેન્સર થાય છે. એની મેમોગ્રાફીની જે પહેલા જે ટેકનોલોજી આવતી હતી. એ ટેકનોલોજી થોડીક અઘરી હતી એમ પણ હવે, જે એના મશીન્સો બધા આવે છે કે જે નવી ટેકનોલોજી ટેકનોલોજી પ્રમાણે ખાલી ઊભું રહે એટલે આપણને સ્કેનિંગ કરી નાખે છે. એ સ્કેનિંગ થી રજે રજીનું એ લોકોને માહિતી મળી જાય છે. એટલે એને ચોક્કસ પણ એનું નિદાન બી થઈ જાય છે ને સારી એવી આપણાને ખબર પડેને ડોક્ટરોને બી અ તપાસવામાં સારું પડે ને એમને તરત જ ખ્યાલ આવે છે કે કયું કંઈ જાત કયું રોગ છે ને કેવી રીતનું આને ટેકલ કરવામાં આવે એમ એટલે એક રીતે સારી તો ખરી જ પણ તમે કેય તેમ આ યંગ જનરેશન અ બીજું ગેરફાયદે બી લઈ શકે છે. ધારો કે આ બધી ટેકનોલોજી મોબાઈલ ના પર બધી ગેમો જે નવી-નવી આવી છે એ ગેમ બી રમીને છોકરાઓ જે પૈસાથી એનો દુરુપયોગ થાય છે. લોકો દેવામાં જતા ઉતાર્યા છે. એ તમે શું કેવું છો? બરાબર છે. આ મારી વાત.
તમારું કેવું તો બરાબર જ છે. એટલે તો એનો યુઝ કંઈ રીતે કરવાનો કેમ કે બધા ગમે તેમ નાના-નાના છોકરાઓ તો શું, એનો મિસયુઝ બી કરે છે. એટલે આપણે કંઈ રીતે યુઝ કરવાનો તો એના પર ડિપેન્ડન્ટ છે. અને આ આવ્યું તેનાથી કામ તો સરળ થઈ ગયું કે આમ મોટા-મોટા કંપનીની અંદર એ લોકો શું થાય કે આપડે આમ વધારે માણસને પગાર આપવો પડે, એના કરતા આપણે ટેકનોલોજી પાસે જ કામ કરાવી લઈએ એટલે આપડો માણસનો પગા બચી જાય એમ કરીને એ લોકો એવું વિચારીને મેન પાવર તો ઘટાડી દીધો. પણ આવતા દિવસે ગમે ત્યારે જો આ સોફ્ટવેર ની અંદર પ્રોબ્લેમ આવશે તો એને સોલ્વ કોણ કરશે? જો મેન પાવર હશે તો તરત અ તરત પ્રોગ્રામ હશે. તો એને ખબર હશે કે અહીંયા-અહીંયા પ્રોબ્લેમ છે, એ તરત સોલ્વ. કરી દેશે. એટલે આ ટેકનોલોજી આવી. પણ ટેકનોલોજીને ગમે ત્યારે શું થશે એના પર ઓવરલોડ ડેટા બેઝ થઈ જશે, તો એ ડેટા બધો ક્રેક પણ થઈ જાય અને ડેટા ઉંડી પણ જશે. એટલે એના લીધે અ આ બધા મોટી મોટી કંપની મેન પાવર ઓછો તો કરે છે. પણ એના બધા મિસયુઝ પણ છે. જતે દિવસે ખબર પડે, એટલે આ રીતે યુઝ ટેકનોલોજી નો કરવો તો સારો. છે, પણ એનો કઈ રીતે યુઝ કે ડીપેન્ડન્ટ છે અને હવે તો બધી જ કંપનીની અંદર, મોસ્ટલી બધા જે આ સોફ્ટવેર એન્જિનિયરને બધા છે તે લોકોને કહી દીધું છે કમ્પલસરી તમારે આ એઆઈ શીખવું જ પડશે. એટલે જ હમણાં એ લોકો આ બધા નવા નવા બધા એઆઈ ના કોર્સ છે, તો એ બધા કોર્સ સર્ચ કરે છે. આ બધા એઆઈ વિશે થોડું થોડું શીખ્યા કરે છે, કંઈ રીતે પ્રોગ્રામ બનાવો જેથી આપણને ફ્યુચરની અંદર યુઝ થઈ શકે. અને આપડે પણ જોઈએ કે આપણને બી કંઈક ખબર નઈ પડતું હોય કે આ કઈ રીતે કરવું, અથવા તો આ કોઈક આપણને બીમારી હોય ને એ બીમારીની દવા કઈ રીતે તો આપડે ચેટ જીપીટી ને પૂછે તો ચેટ જીપીટી તરત આપ આન્સર આપી દે છે અને આ તો વાત તો સારી છે પણ છોકરાઓ નાના નાના છોકરાઓ પણ હવે તો લેસન કરાવવાનું હોય તો એ પણ ચેટ જીપીટી ને પૂછે લેસન ના આન્સર પણ તરત ચાર ચેટ જીપીટી આપે એટલે આનો યુઝ છોકરાઓ જતે દિવસે પોતાનું મગજ જ મગજ ચલાવશે નહી ને આ બધું ચેટ જીપીટીને પૂછીને બધું આન્સર કરે લેસન કમ્પ્લીટ કરે તો એના કઈ યુઝ નથી એમ એટલે એ લોકોને એક્ઝામ ની અંદર મેન એક્ઝામની અંદર ખબર પડે એટલે આ રીતે એના ફાયદા અને ગેરફાયદા પણ છે એટલે આપણેે એનો યુઝ કઈ રીતે કરવો તે એના પર ડિપેન્ડન્ટ છે ગમે તે રીતે યુઝ કરીએ આપડણે બધું જ એને પૂછ્યા કરીએ તો આપણે ને એની જ આદત થઈ જાય પછી આપણે પોતે આપણે કઈ કષ્ટ લેવા માંગીએ જ નહી આપણે બધું ટેકનોલોજી ના પર જ ડઢોળી પાડીએ કે આ ટેકનોલોજી થ્રુ જ બધું આપણેે ટેકનોલોજી નો યુઝ કરીને બધું કરીઆ કરીયે એટલે ટેકનોલોજી નો તો યુઝ કરવાનો જ પણ જે વસ્તુ આપણને નહી ખબર પડતી હોય તો બરાબર છે કે ટેકનોલોજી નો યુઝ કરીએ પણ જો આપણને ખબર હોય તો આપડણે પોતાની જાતે જ થોડું મગજ દોડાવીને કરવાનું એટલે બધું ધાની અંદર જ આપણે ચેટ જી પીટી નો યુઝ કરીએ એ સારો નથી કેમકે હવે નાના નાના છોકરાઓથી માંડીને બધા જ આ ચેટ જીપીટી પાસે આવી રીતના લેસનને હોમવર્ક કરાવે છે એટલે થોડું આપણે ટેકનોલોજી ન સાવચેતી પૂ પૂર્વક ઉપયોગ કરો કેમકે જતે દિવસે આપડા એના લીધે શું થાય આપડો ડેટા બી બધો જે છે તે હેક પણ થઈ જાય એટલે બધા આપડો ડેટા બી બધો ચોરઈ જાય એટલે આપણે ટેકનોલોજી નો સારી રીતે ઉપયોગ કરીએ તો સારું શું કેવું તમારું
હા સાચી વાત છે તમારી એક ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરીએ તો સારું ને જો ગેરફાયદા તો એના જોવા જાય તો અસંખ્ય છે તેવી જ રીતે ફાયદા બી એને અસંખ્ય જ છે હમણાં હું તમને વાત કરું કે મારા સાગામાં કોઈ એક બેહેન લોક લોકો છેને નીકળી પડ્યા એ લોકો ગાડી લઈને કે ભાઈ અમારે આ બાજુ મહારાષ્ટ્ર બાજુ જવું છે હવે જીપીએસ આજે નવી જાતની ટેકનોલોજી તો ખરી જ કે જીપીએસ ના માર્ગદર્શન થી તમે ગમે ત્યાં પહોંચી જાવ પણ હવે જીપીએસ બી જે ને ઘણી વાર આપડાને બે ત્રણ માર્ગ બતાવે છે તો એ લોકોને જે માર્ગ બતાવ્યો ને એ એટલો બધો ઊંધો બતાવ્યો માર્ગ તો એ લોકો ક્યાં ના ક્યા ને ક્યાં પહોંચી ગયા આખું પછી એ લોકોને ખબર પડી કે આ રસ્તો તો અહિયા હવે પૂરો થઈ જવાનો તો પૂરો થઈ જવાનો તો આને પછી જીપીએસ બી પછી કઈક ખબર ની હવે જીપીએસમાં શું પ્રોબ્લેમ છે કે મોબાઈલ ના કે કઈ ટેકનોલોજી શું થયું તો પછી એ લોકો એ પાછો ટર્ન લઈને ખસ્સા કિલોમીટર લગીને એ લોકો એ પાછું એ લોકો એ હાઈવે પર આવ માટે અંદર અંદર ગામડામાં એવા જતા રહીલા કે ન પૂછો વાત એટલે અમુક ટાઈમે છે ને જીપીએસ બી આપણાને ખ સાચો રસ્તો બ બતાવે છે કે નથી બતાવતા એ પણ ખ્યાલ નથી આવતો એમ એટલે એમ જોવા જાય ને તો ટેકનોલોજી આપણને મદદ તો કરે જ છે કારણ કે ઝડપી આપણાને સરળતાથી આપણાને બધી વસ્તુઓ મળી જાય છે માહિતી ઝડપી મળી જાય છે શિક્ષણની મદદથી પણ આપણે ઘણા ઓનલાઈન નો અભ્યાસ પણ કરી શકીએ છીએ એવું નથી કે આપણે ત્યાં જ જઈને કોલેજ કે આપણે એવું કઈક અટેન્ડ કરવાનું આ તો હવે આજે આજકાલ તમે ક તેમ ઓનલાઈન ક્લાસીસ બીજ ઘણા ચાલુ થઈ ગયા છે બરાબર છે તો ચાલો હવે અ અ ઘણી માહિતી મળી છે આપ આપડાને એ બદલ તમારો બી આભાર મળીએ ત્યારે